હલો હા વાજવ
હા અવાજ આવ્યો
હા જી મેડમ આપકા નામ આચ્ય સમભષ શર્માૈ
હા
જી મેં અભી બતા ચાતા હું કે અભી આપણા જો એી પર્યાવરણ કા હૈ કે બાર મે બાત કરને કે લ આપકે પાાસ મેરે લ બારા મિનટ લે સકતા હું આપકે
હા
ઠીક હે તો અભી આપ કોનસી
માં વાત કરવાની છે
હચ છે આ હા તો મારી વાત સાંભળો અચલ સંતોષ શર્માજી
લોકલ ગુજરાતી હમ
હા તો આપડ જે હમણા જોઈ રહ્યા છે વરસાદ ન બહુ આવતો છે તો તમારા અહિયાં કેવો વાતાવરણ છે
અમારે અહીિયાં તો બહુ ખરાબ વાતાવરણ કેમ કે એટમોસ્ફિયર એટલું ખરાબ થઈ ગયેલું થોડાક દિવસ વરસાદ પડ્યો ને રેલ બી આવી જવાની હતી પણ હવે તો મોસમ બદલાઈ ગયેલું છે તાપ વધારે થઈ ગયેલો છે એટલે નૈન લધે બાળકોું
એ બધું ઉત્સાહ ના કારણે થાય છે તમને ખબર છે મને તમને કહેતા વધારે ખુશી થાય છે કે આ બધું છે ને આપણા એન્વાયરમેન્ટમાં જે ચેન્જસ આવે છે ને એ અત્યારના જે લોકો છે એમના મોસ્ટ ઓફલી બધાના માં ત્રણ થી ચાર બાઈક પો પોતાના પર્સન માટે અલગ અલગ સેપરેટ બાઈક હવે એ બધી બાઈકો લઈને લોકો નીકળે જાય છે હવે ટ્રાફિક પોલીસ જયારે નિયમ અનુસાર એ લોકો ઉભી રાખે છે ટ્રાફિક પર ત્યારે ત્યાં ટ્રાફિક પર લોકો ગાડી સ્ટોપ નથી કરતા મતલબ કે બંધ નથી કરતા એ બધું ચાલુ રાખે કે ને એના કારણે જે પ્રદુષણ થાય છે ને તેના કારણે એ જો ધોવાણો એ પ્રડ્યુસર એમાં બધું હ મે અધ્ય ટું છે એવું બધું ના કારણે છે ને કે ગાડીના ધુવાણાથી બધું વાતાવરણમાં એટલું પ્રદુષણ થઈ ગયું છે ને કે આપડે આજે જયારે ચાર વાતાવરણ માટે જે ચાર વૃક્ષ લગાવ્યા હોય ને તે બી આ ધુવાણા ના કારણે કાર્બન ડાયોક્સાઇડ વધારેમાં વધારે એબ્ઝોર્વ નથી કરી શકતા એટલે ફ્રેશ ઓક્સિજન મળી શકશું ને આો બધા કારણથી આજે નાના નાના બાળકોને હાર્ટ એટેક એવું બધું પણ આવી શકે છે ને તમને આજે તમે કેસ જોયા હશે બધા અઢાર વર્ષ દસ વર્ષના છોકરાઓને પણ હાર્ટ અટેક સુગરની બીમારીઓ થાય છે અને બીજું કારણ આપ ના કારણે બધું વેજીિટેબલ ફ્રૂટસ ને એવું બધુંમાં બી એટલું બધું આમ કેમિકલ આવી ગયું છે કે જેનાથી લોકો નાના બાળકો ખાઈને એમને હાર અટેક આવે છે સુગર ની બીમારી થાય છે આવું બધું બદલાતું થાય છે
હમ હ તેના ઉપાયો શું કરી કરી શકાય
એના ઉપાયો માટે આપણેે મોસ્ટ ઓફલી ઈવી અત્યારે એવી વાળા જે વ્હીકલ હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ યા તો પછી પર પર્સન મતલબ ઘરમાં એક જ બાઈક રાખવીને આપણેે બીજી બધી આધુનિક એટલે કે બસની સેવાઓ છે રિક્ષાની સેવાઓ છે જેમાં મલ્ટિપલ લોકો આવી શકે છે અને એક જ વાહનથી બધા સંતોષ થાય એવી રીતે આપણેે એનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી ઓછામાં ઓછી બાઈકો ફરે અને પ્રદુષણ ઓછું થાય છે બરાબર ને.
બરાબર તો તમારા ઘરમાં કેટલી બાઈકો છે.
ટ જરૂરી થ મહારાજ અત્યારે ત્રણ બાઈકો છે જેમાં એક પપ્પા જોબે લઈ જઈ છે હું કોલેજે લઈ જાઉં છું. અને એક ભાઈ એના રેગ્યુલર ડે માંથી ઉપયોગ કરતા છે. હવે અમે પણ વિચાર કર્યો છે કે અમે બી ઈ વી વ્હીકલ લઈ લઈએ
બરાબર.
બીજું તમારા ઘરે કેટલા વેહીકલો છે.
મારા ઘરે એક જ વેહીકલ છે.
અચ્છા અચ્છા એવું છે ઉપયોગ પૂરા દિવસમાં કેટલો થાય એમનો ઉપયોગ
ઉપયોગ પૂરા દિવસમાં મેક્સ ટુ મક્સ મારા પપ્પા પણ એને યુઝ કરે છે હું બી યુઝ કરું છું બંને જણા એક જ બાઈક યુઝ કરીએ છીએ એટલે વધારે પ્રદુષણ અમારા ઘરથી નથી ફેલાતું
ઠીક છે તો પણ કઈ નહી હવે પ્રદુષણ આપણે એક પસન્ટ કર્યો હોય પ્રદુષણ આપડણે એક પસંદ કરીએ હોય કે નાન્ટી નાઈન પરસન માંથી ઝીરો પોઈન્ટ એક પર્સન્ટ કર્યો હોય ને એવી આપણેે હવે દુઃખ કરેલું છે એટલે પ્રદુષણમાં આપડે બી ભાગીદાર છે જ. બરાબર
બરાબર છે.
બીજું બીજું તમને આ પર્યાવરણને. પાણીને એ બધુંને સ્વચ્છ રાખવા માટે આપણે પાણીનેને આ પાણી ને આપડે તમારે ઘરે ટાકીને એવું બધું ઢાંકી ને રાખું કે જેનાથી પાણીના અંદર કોઈ બેક્ટેરિયા ના પન પે અને તે પાણી આપણે પીવાથી આરોમાં. વગેરે એમાં બી આપણે ફિલ્ટર કરીને પણી જો કેમિકલ બાક રિયા આવી ગયા હોય પાણીમાં તો એને પીવા પછી આપણાને કઈ બીમારીઓ થાય શકે છે એટલે આપડણે પાણી નું પણ ધ્યાન રાખવું જોઈએ ને બરાબર છે.
બરાબર છે બારની વસ્તુઓ. પણ જે આપડણે લઈને આવીએ છી તે કેવી હોય છે તેની ચકાસણી બી કરવી જોઈએ. કારણ કે દરેક શાભા શાકભાજીઓમાં આવે તો
કે હું તમને અગાડી જ કહી શક્યો ને કે ઈ કેમિકલ એટલા આવી ગયા છે કે વેજીિટેબલ્સ ફ્રૂટ્સ વગેરે પણ હવે. ખાવા પેલા ગરમ પાણીમાં એને ડીપ કરીને ધોઈને પણ ખાય છે તો અંદર થી કીડાઓ નીકળી આવે છે. અત્યારેવા નીકળ્યા છે એવું છે બરાબર ને. બીજું કેવું છે તબિયત પાણી.
તમે કેવા વિસ્તારમાંથી આવો છો પછાત વિસ્તારમાંથી આવો છો કે તમારા એરિયામાં સારી સવલતો છે કે કેમ
અમારા એરિયામાં પણ પે અમે પછાત એરિયા માંથી હતા પણ અ અત્યારે જે અહિયાં નવો રસ્તો ગયો ને એના કારણે હવે દિલ્હીના અહિયાંથી મે મેક્સમમ મેક્સમમ માનો તમે. ડેલી ના બે થી ત્રણ હજાર ગાડીઓ પર હ બે થી ત્રણ હજાર તો મારો આંકડો છે એનાથી પણ વધારે. રોજ ગાડી ફરતી હશે તમે એના કારણે ન પ્રદુષણ એટલો થાય છે, કે રસ્તા પર ઢૂલો છે. સબદ દૂળો છે. જે આંબા પર પેલા પચાસ કેરીઓ આવતી તે હવે ખાલી વીસે જ રેય ગેઈ દસે જ રહી ગય છે, આવું બધું પ્રદુષણના કારણે બોવ તકલીફો થાય છે.
મમ્મી ન ફોન આયો ઉચકુ
અ.
ઉચકી લે જા હ.